હલો
હા કેમ છો મજામાં
હા બસ મજામાં.
કેવું ચાલે છે.
બસ શાંતિ ચાલે છે હાલ તો બધા બાળક. કાર્ટૂન જોતા છે.
હા એટલે હું પણ છે ને મને છે ને કાર્ટૂન જોવાનું બહુ ગમે છે. તો જુની વેબ છે હા. જૂની વેબસાાઈટ ને એ બધા પર છે ને થોડું કાર્ટૂન શોધતી હતી મેં. કે જૂના કાર્ટૂન પર મને મળી જાય એમ,
હા
પણ મળતા નથી બહુ ઈઝીલી કેવા પેલા આપડી. મસ્ત મસ્ત કાર્ટુન ચ આવતા હતા.
હા આજનામાં તો કાર્ટૂનમાં આમ એટલી મજા નહી રહી. જેટલી આપડા સમયે હતી.
હા અ પોગો પર આવજો સૌથી પહેલા તો.
હા હા.
હા અને છોટા પમ્મા તો કેવું હતું ખબર. કે એકના એક એપિસોડ છે ને વારંવાર આવતા તા
હા
તો પણ આમ મજા આવતી હતી એમ જોવાની.
હા જોવું આમ આપણને.
હેલો.
હા હા
હા તમારો અવાજ ધીમો આવે છે.
હા.
હા તો એક ના એક કાર્ટૂન છે ને જોઈએ ને તો આપણે બોર ના થઈએ એમ. પછી એક. અ પેલું સીએન કરીને આવતી હતી એક ચેનલ.
કાર્ટૂન નેટવર્ક.
હા તો એમાં પેલું રોલ નંબર ટ્વેન્ટી વન.
હા એ પણ બહ મસ્ત આવતું હતું.
હા એમાં કન્સેપ્ટ કેટલો મસ્ત હતો એમ કે એ વખતે કૃષ્ણ ભગવાનને. કન્સ મામાનો કન્સેપ્ટ લીધો.
હા
પછી એનો એક મિત્ર હોય છે એનો કન્સેપ્ટ લીધો હતો
હા આમ જોવાની તમને ઘણી મજા આવતી
હા અને પછી એક ડોરેમોન આવતું તું
હા એ આપણે એમાં આવતું હતું ડિસ્કવરી ઉપર એમાં જ આવતું હતું?
હા એમા આવતું હતું, અને અ એકદમ યુનિક કાર્ટૂન હતું એમ કે પોકેટ માંથી બધું કાઢે
હા જુદા જુદા રમકડા કે જેનાથી આમ કઈક કરી શકાય, જે પણ અ કેવું એક રોતડું બાળક હતું નોબિતા જેને કે છે એની માટે આવ્યું તું એ
હા હા તમને કોઈ એપિસોડ યાદ છે એનો
મને તો એક જ એપિસોડ એનું વધારે ગમતું હતું કે એ લોકોને આમ કઈક ખાવું હોય છે. ગમતી વસ્તુ, તો ડોરેમોન કઈક ગેજેટ નીકાળે છે. અને ગેજેટ થી કેવું કે તમે ટીવીમાં જો ખાવાનું હોય ને, તો એ ગેજેટ થી તમે એ હાથ હાથ જેવું હોય છે તો એ હાથ તમે ટીવીમાં કરો ને તો તમે એ ખાવાનું લઈ શકો છો.
ઓહ! બરાબર. મારો તો ગમતો એપિસોડ કયો છે પેલો ડાયનાસોર વાળો
એવું.
પેલો એક ડાયનાસોર હોય છે એનો અને એનું પછી કઈક ખોવાઈ જાય છે પછી પાછો આવે છે મોટો થઈને, નોબિતાને મળે છે.
એક મુવી માં આવે છે લાસ્ટ સીનમાં એ
આહ આહા હા બસ એ પછી એક બીજો હોય છે કે ડોરેમોન બીમાર પડી જાય છે
હા.
એનો કોઈક સ્ક્રુ નથી મળતો હતો
હા.
તો નોબિતા જે છે એના માટે કેટલું બધું કરે છે એમ તો એક મિત ત્રતાનું પણ એક સારું ઉદાહરણ છે એ કાર
હા એ કહી શકાય આપણે
હા હમ્મ પછી અ અત ત્યારે છે ને એ અ એના એ જ કાર્ટૂન અત્યારે આવે છે પણ અત્યારે છે ને પહેલા જેવી મજા નથી આવતી ખબર નહીં કેમ
હા પેલા તમારે કોમેડી જોઈ લો કા તો એપિસોડમાં જે ફિલિંગ્સ હતી એ ફિલિંગ્સ પણ આપણે રિયલ લાગતી હતી, હાલના માં એટલું બધું આમ એવું રિયલ લાગતું નથી.
હા હા એજ અમ અને પછી છોટા ભીમમાં એક પેલો એક લાંબો એપિસોડ હતો એમાં પણ કૃષ્ણ ભગવાન ની એન્ટર હતી
હા
ગિરમાડા વાળો
હા હા હા
તો એ પણ અ અને અ એકદમ આખા સિરીઝમાં એ તો એપિસોડ આયા તા કે એ જાય પછી કૃષ્ણ ભગવાન મળે છે એને
હા
આખું પેલું કેહેવાય ને અર્જુન વાળો કોન્સેપ્ટ નતો આમ અ કે એ એ એને અર્જુન બતાવ્યો હતો અને કૃષ્ણ ભગવાન બતાવ્યો હતો તો એ આખું કોન્ફિડ બતાવ્યું હતું એમ
હા એ બાળકોના જીવન પર આમ સારી અસર પાડે
હા એમને મુશ્કેલીનો સામનો કરતા શીખવાડે એમને હિંમત રાખતા શીખવાડે એમને ધૈર્ય રાખતા શીખવાડે એ કાર્ટૂન ખાલી કાર્ટૂન નતા એમ કે એક કહેવાય ને બાળકને એક સારું જીવન જીવન જીવવા માટે જે શીખવાડે ને એ વસ્તુ એમાં આવતી હતી
હા
પછી એક કાર્ટૂન આવતો હતો સિન ચેન
હા
સિનચેન પણ બધાને બહુ ગમતું હતું જાપાનનું કાર્ટૂન હતું
એક નાનો છોકરો હતો પણ આમ એટલો ચાલાક હતો ને
હા
ક્ષેત્રનો તો
હા અને એટલો મસ્તી કરો હતું ને કે બધા એનાથી પરેશાન થઈ જતા
હા ક્યાંય પણ જઈને પણ એની મસ્તી ચાલુ જ રે
હા એની એક નાની બેન હતી
હિમાવાારી
હા હિમાવારી મનેનું નામ એ તો આવતું હ યાદ આવે હિમાવારી એ પણ પણ એનું આમ ભરે ગમે તે એટલો મસ્તીખોર હતો પણ એમાં છે ને ભાઈ બહેનનો જે સંબંધ હતો ને બહુ સારો બને બ તો કે ક્યારે હિમાવાળ પર કું નુકસાન આવે ને તો એ મ એની મદદ કર એમ કેને
અને એક એપિસોડ મેં જોયો હતો ને મુવી નો જ સીન હતો પેલી હિમાવારી ને ખાલી ખવડાવે છે ને તો ફર્સ્ટ વર્ડ હિમાવાળી ભૈયા બોલે છે
અ બરાબર
હા
સારું લાગે આમ જોઈને આમ પછી એક પેલું હતું કયું પેલું હથોડી વાળું નિંજા હા થોડી
હા એ પણ મજા આવતું હતું
હા એ પણ જોવાની એની અંદર કુનફૂન એ બધું હતું
હા જર ટેકનિક બધી હોય ને કરાટેને રિલે લઈને એ બધું જ એમાં આમ દર્શાવવામાં આવ્યું હતું
હ હા પછી આપડે પેલું કેમનું ભૂલી શકીએ યોગી અંદર કોક્રોચીસ
હા એ તો ખાસ
એના એના એના રિલેટેડ તો હમણાં પણ મીમ્સ આવે છે કે એનું ઘર જે એની ઘરની સીડીઓ હતી એ ક્યારે મતલબ ફતેજ નહી
હા અને વચ્ચે તો એવું આવ્યું હતું કે ઓગીબ ભૈયા કો બોલો આપના ફ્રીજ ખ ખોલ દે બહોત ગરમી ગિર રહી હૈ
ગરમી હતી ત્યારે ને હા તો એ આપણેે એ બધું જોઈએ તો આપડે એકદમમ નોસ્ટલ જં લાગે એમ આપણે વસ્તુ તોની યાદ ના આ આવી જાય એવું થાય
હા
અને અ અત્યારના બાળકો તો અત્યારે તો ફોન આવી ગયા ફોનમાં વેબ સિરીઝ મુવીઝ જોતા હોય પણ આપડે તો કેવું આપણી પાસે તો ટીવી જ હતું
હા.
મળે છે સ્કૂલ થી આવીઈ ને અને કેવું હતું. કે એક પ્રોપર ટાઈમે જ આવતા તા બધા.
હા.
એ ટાઈમે ખાસ કરીને આપણે મૂકીને બસ બેસી જવાનું એમ.
હા.
તો સરર
હા અનેને એક બાળકીઓ માટે પણ એક આવતું ડોરા ધ એક્સપ્લોર
હા ડોરા ડોરા તો એક્સપ્લોર
હા એ છોકરી મને આમ. અલગ અલગ જગ્યા એ ફરવા જાય. અને પછી આપણને જ પૂછે કે આપ કો યે દીખ રહ હૈ. અને મે નાની હત. તી ને ત્યારે કદાચ સાત વાગ્યાની આજુબાજુ આવતું હતું. તો મેં પણ એમ મને બહુ જ જોવું ગમતું હતું તો મેં સાડા છ એ ઉઠી ને સાત વાગે જોવા બેઈ જતી તી બ્રશ બ્રશ કર્યા વગર. પણ આમ મારે એ વસ્તુ આમ એટલી બધી લત લાગી ગઈ હતી ને ને કે આમ મારે જોવું જ છે.
બરાબર તો બની એની હેરસ્ટાઈલ જોઈ તી.
કોને.
એ ડોરા ધ એક્સપ્લોર ની એ જે બેબી કટ હતું ને એ પણ પછી બહુ ફેમસ થયું હતું
હા.
કે આગળથી મતલબ લોકો વાળ કાપી નાખતા હતા.
હ અ.
અને અમુક વતુઓ તો ટ્રેન્ડ બની જતી તી એમ કે કાર્ટૂનમાં કઈ આવે ને તો પછી એ બધી વેચાતી થઈ જાય
હા સાચી વાત છે એ તો.
કે એના કિચન છે પછી અમુક જે પેલા અ અમુક અમુક તો એનિમેમાં પણ એવું હોય છે કે ઓનલાઈન છે ને એ એનિમેમાં જે તલવારો છે ને બ બધું હોય છે ને બધું મળે છે તમને લાઈટ વાળી. તો એવી રીતના એ છે ને એની બધી વસ્તુઓ છે ને એ વેચાતી થઇ જાય એમ. અને જેને આ બધા કાર્ટૂનની રચના કરી છે એનું મતલબ એની એને કેટલી સર્જન આપ મક શક્તિ કહેવાય એમ કે અ ક્યાં ક્યાંથી એને કેરેક્ટર શોધવા એને ડિઝાઇન કરવું એનો કોસ્ટ્યુમ સૌથી મહત્વની વસ્તુ છે ડબિંગ આર્ટિસ્ટ વોઇસ
હા.
તમે કોઈ આમ માણસને જોઓ ને તો એ એ મતલબ લિટરલી ડોરેમોન નો અવાજ કાઢી શકે આપણે ઈન્ડિયામાં જે એક છોકરી છે જે ડોરેમોનનો ડબિંગ ડબિંગ કર્યું હતું.
હા અને આજકાલ શો પણ આમ ઘણા ચાલતા હોય છે.
હા એની પો એના પોડકાસ્ટ અને શો ને બધું આવતું હોય છે.
એટલે આમ મજા આવે જોવાની તમને આનંદ સારો થાય.
હા.
અને તમારું માંડ માઈન્ડ પણ આમ એટલું જ ફ્રેશ થાય.
હા અને અ જે આ કાર્ટૂનો જે છે ને એ ખાસ કરીને બાળકો માટે બનેલું હોય છે. તો એમાં કોઈ એવી વસ્તુ એ લોકો દર્શાવી ના શકે જે બાળકો માટે સારી ના હોય.
હા સાચી વાત.
એમાં પણ પછી મા બાપે ચિંતા કરવાની જરૂર ના રહે કે મારું બાળક શું જોઈ રહ્યું છે. એટલે.
હા.
ચલો આપડે આપડી વાતો તો ચાલુ રહેશે. પછી ક્યારેક આપડે ફોન કરું મેં તમને હા આવજો.
હા આવજો.